હા બોલ.
હેલો.
હા તો
હેલો કેમ છે, ઓખલો ક ભોલી રહી
અરે યાર તું હું કેમ ના ભૂલી જાઉં તોને હું એકદમ મજામાં છું તું કેમ છે, કેટલા ટાઈમ પછી ફોન કર્યો યાર
હું પણ એકદમ બિંદ હા યાર થ
આવાજ નથી આવીઈ તેઈ ફોનને ફઇવ જી પેસે હટા કે ફોર જી પે કર લે હેલો હાલો
હેલો
હા
આવે અવાજ
હા
હું પણ યાદ છું યાર ખૂબ જ લાંબુ સમય થઈ ગયું છે, આપને પેલા લગ્નમાં મળ્યા હતા યાદ છે, એ વાત પણ વર્ષ થઈ ગયો
હા સાચી વાત છે, સમય કેટલો ધડપટી જાય છે, ચલ મને એક કે તે કે તારો ફોન કેવી રીતે યાદ આવ્યો છે. કઈ ખાસ વાત છે, કે બસ એમ છે. હમ હેલો
અ
હેલો
હ
અરે ફોરજી પક લેને આ
કે કર
કારાઠે ના વૈસી હો જાય ગ જા કે બાત કરતો કરતો રહ કેમ છે, તું
તું લાઈન બોલ દો હોલી અગલી લાઈન બોલ
અરે ના રે કઈ ખાસ નથી બસ આજે રવિવાર છે, એટલે સવારથી તારો વિચાર આવતો હતો તું થોડો ફ્રી હતો તો વિચાર્યો કે ચ પ્રિયાને ફોન કરી હજી ખબર અંતર ત ફોન નંબર પણ નોંધવો મળ્યો મને હો તું બતા
ખુબ સારું
હમ
ખુબ સારું કર્યું તે ફોન કર્યું મને ખૂબ
હા
ખુબ સારું કર્યું
હ
અવાજ સાંભળીને બીજું કહે તારું બિઝનેસ કેવા ચાલુ છે, અમદાવાદમાં જે છે, કે તારો સ્ટુડિયો હવે
હા સ્ટુડિયો તો અડ અ અયાઈમાં જે છે, આશ્રમ રોડને છે, બિઝનેસ તો સારું ચાલે છે, પણ આજ કલ થોડું કામને લોડ વધારે છે. નવરાત્રી અને લગનની સિઝન આવેલી છે, ને એટલે થોડાુકંગ વધારે છે, ખાવા પીવાનો પણ તેમ નથી મળતો ક્યારે તો
વાહ એ તો ખૂબ સારા સમાચાર ચાર કેવાય કામ વધારે હોય તો સારું જ છે. પણ પોતાના વાત નું પણ ધ્યાન રાખ ખાવા પીવા આળસ નહી, કરતોું
હા, ભબી ધ્યાન રાખશ અને
કાર્તિક લાાઈટ આ ર હ પંખા કુલર ચલા દે ને
તરી નવી કેવી ચ છે, તું બેંગ્લોર શિફ્ટ થઈ હતી, કે પછી પછી આવી ગઈ પણ છે.
હા ના રે હું બસ હજુ બેંગ્લોર માં છું, જો તો ખૂબ સારું છે, આઈટીઆઈ કંપની છે, એ એટલે રડું સ્ટ્રેસ તો હોય હજે પણ હવ હવે મળણે તો આપણી આદત થઈ ગઈ છે, પ્રોજેક્ટ મેનેજર બનાવવાની દીદી છે. મને ગઈ મહિના એટલે જવાબદારી થોડી વધારી છે.
અરે વાહ! ખૂબ ખૂબ અભિનંદન. ભાભી મને ખબર જે હતી કે, તું એક દિવસ ખૂબ આગળ વધીશ. તું શરૂઆતથી જ ભાનવામાં અને કામમાં હોશિયાર હતી. પાર્ટી ક્યારે? આપને આપે છે પછી.
થેન્ક યુ સો મચ રોહન. પાર્ટી તો ચોક્કસ માગે. તું જ્યારે પણ બેંગલોર આવે ત્યારે મોટી પાર્ટી આપીશ પાક્કું, કે પછી નું જ્યારે અમદાવાદ આવું ત્યારે આપણે મિલાસ
હા. એવું એ હરેશ. જરૂર હ છે. તું અમદાવાાદ ક્યારે આવવાની છે? તારા માતા પિતા કેમ છે ક ક ક કી ઘરે જે છેને
હા. પાપા મમ્મી બનાઈ મા મજ છે, બધા મજામ છે, પાપા હવે રિટાયર થઈ ગયા છે, એટલે આખો દિવસ ઘરે આરામ કરે છે, મમ્મીને હેરાન કરે છે. હું આટવા મહિના દિવાળી પર અમદાવાાદ આવવાની છૂન દસ દિવસ માટે.
પપા તો તો ખુબ મજા આવે છે. કાકા કાકીને મારા પ્રણામ કે જે, અને હા દિવાળી પર આવે, ત્યારે મે ચોક્કસ જાણવી છે, આપણે આપણા બધા ગુણ મિત્રો પેલા સમીર અને નેહા પણ બોલાવિશ, બધા ભેગા થઈને મોટી પાર્ટી કરી છે અને જૂના દિવસો યાદ કરી છે.
એરો સમીર અને નેહા સાથે મને પણ વાત થયા ઘણો સમય થઈ ગયું છે એ લોકો ક્યાં છે આજ કલ કઈ ખબર છે તને
સમ અમદાવાદમાં જ છે, પોતાની ફેમ બિઝનેસ છે અને નેહાના લાગણા થઈ ગયા છે, તે હવે વડોદરા પાન બ છ એ લોકો પાન ખૂબ યાદ કરતા હતા
ઓ અચ્છા નેહાનો લગ્ન થઇ ગયા મને ખબર જ નથી ચલો સારું થયું તો અનીશ ત્યારે બધાને ફોન કરીશને અને આપને બધા કોઈ સારી રેસ્ટોરન્ટમાં સાથે જમવા અમદાવાદ ખૂબ મિસ કરું છું ય બેંગ્લોરમાં બધા મલી છે પણ ગુજરાત
હા યાર અમદાબાદ ના ખમણ ઢોકલા અને પેલા માણ ચકે એ બાજુ તો ત્યાં ક્યાંથી મળે તું હવે એટલે અને તને આખું અમદાવાદ પ્રવેશ અને બાધું મસ્ત ખાવા દ દશ
આ મોમાં તો હવેથી પાણી આવી ગયું હવે તો મને આવુઝ પડશે ગમતી કે ન બીજી વાત કહે તારા ઘરમે બધા કેમ છે મમ્મી પાપા અને તારી મોટી બહેનના શું સમાચાર છે
ઘરે બધા એકદમ ફાઇન છે મમ્મી પપ્પા થોડા દિવસ માટે મથુરા વૃંદાવન ગયા છે દર્શન માટે હ તો વધિયા પંછા આવશે અને મોટી બેહેન તો પોતાના સસરે ખુશ છે પણ ત્યાંનું બાળક આવે છે ખબર છે ને તું માસી પણ ગઈ હમ હેલો હેલો હેલો અવાજ નથી આવે તારી હેલો હા ખબર છે ને તું માસીમાંની
હા ખબર છે.
હમ
ઓર બતા હેલો
એકદમ મસ્ત છે આખો દવાસૂડા કરે છે અને બધાને ઝઘડી રાખે છે તું આવીશ ત્યારે તને પણ મધાવા લઈ જઈશ
ચોખ્ખો હું આવીશ એટલે સુધી પહેલા ત્યાં જાય છે ચાલ રોહન હવે થોડું ઓફિસનું કામ બાકી છે તો હું થોડી બીજી છું પણ તે ફોન કર્યું એ મને ખુબ ગમ્યું
હા હા મને પણ ખૂબ જે ભૂમ્યો તારે સાથે વાત કરીને જનો દિવસ યાદ ગયા તું તારો ખ્યાલ રાખે છે અને દિવાળી ન પ્ન ફિકસ રાખે છે કોઈ બદલાવ નથી તો ક છે. ઠીક છે ભાઈ જય શ્રી કૃષ્ણ કર જે ફોન કોલ કટ કર દે